હેલો.
કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપડે સોશિલ મી આજે આપડે સોશિયલ મીડિયા. મીડિયા વિશે વાત કરીએ.
હા, આ ટોપિક ખુબ ઇન્ટરેસ્ટિંગ છે.
અ તું કઈ સોશિયલ મીડિયા આ એપ વાપરે છે?
હું ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ અને થોડું ફેસબુક વાપરું છું.
હું પણ મોટા ભાગે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ વાપરું છું.
હમ આજે સોશિયલ મીડિયા વગર. જીવન ઈમેજિન કરવું મુશ્કેલ છે. હલો.
બો્યું તમે.
હલો.
હા. અગર ઇફેક્ટ કરો.
હા બોલો
તમારો વોઈસ નથી આવતું મારે પાસે
આવે, છે, હવે, હલો
રિપીટ કરશો
હમ્મ આજે સોશિલ મીડિયા વગર જીવન ઈમેજિન કરવું મુશ્કેલ છે
અ બિલકુલ લોકો સવારે ઉઠી, ઉઠે એટલે પેલા ફોન ચેક કરે છે
હમ, અને હું પણ નોટિફિકેશન જોઉં છું
સોશિયલ મીડિયાના અ શું ફાયદા છે
ઘણા ફાયદા છે, દુનિયાભરની માહિતી જલ્દી મળી જાય છે
સાચી વાત, ન્યૂઝ પણ ઇન્સ્ટન્ટ મલી જાય છે
હમ, સ્ટુડન્ટ માટે એજ્યુકેશનલ વિડિયોઝ પણ ખૂબ ઉપયોગી છે
યુટ્યુબ પર ફ્રીમાં ઘણું બધુ શીખવા, શીખવા મળે છે
હમ, કોડિંગ, કુકિંગ, ડ્રોઈંગ, બધું ઓનલાઈન મળી જાય છે
અને સોશિયલ મીડિયા થી બિઝનેસ પણ ગ્રો થાય થઈ શકે છે
હા, અને નાના બિઝનેસ ઓનર્સ પોતાના પ્રોડક્ટસ પ્રમોટ કરી શકે છે
ઇન્ફ્લુએન્સર પણ સોશિયલ મીડિયાથી ઇન્કમ કરે છે
હમ, આજે કન્ટેન્ટ ક્રિએશન એક કરિયર બની ગયું છે
પણ સોશિયલ મીડિયાનું નુકસાન પણ છે
હા ઘણા લોકો વધુ સમય વેસ્ટ કરે.
કેટલા લોકો પાંચ છ કલાક સુધી રીલ્સ જોવા જોતા હોય છે.
હમ એનાથી સ્ટડીઝ અને પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય છે.
હેલ્થ પર પણ અસર પડે છે.
સાચી વાત આઈસ પર પ્રેશર આવે છે.
અને સ્લીપ શેડ્યુલ પણ ખરાબ થઈ જાય છે.
હમ એટલાક લોકો રાત્રે મોડે સુધી સ્ટ્રોલિંગ કરતા હોય છે.
અને સાયબર બુલિંગ વિશે શું કરશે.
એ પણ મોટો પ્ર લગ છે.
લોકો ઓનલાઈન ખરાબ કોમેન્ટ્સ કરીને બીજાના હટ કરે છે.
હમ એનાથી કોન્ફિડન્સ ઓછું થઈ શકે છે.
અને પ્રઇવેસી પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરતા પેલા વિચારવું જોયું.
અને લિંક પર ક્લિક ના કરવું જોઈ.
હમ અને સ્કેમ અને ફ્રોડ થી પણ સાવધાન રહે ું જોઈએ.
ફેક ન્યૂઝ પણ, સોશિયલ મીડિયા પર ઝડપડથી સ્પ્રેડ થઈ છે.
હા કોઈ પણ યુઝ શેર કરતા પેલા વેરીફાય કરવી જોઈ.
તું રોજ કેટલો અહ સમય સોશિયલ મીડિયા વાપરે છે?
લગભગ બે થી ત્રણ કલાક.
હું અહ પ્રાર્થના કરું છું કે લિમિટમાં વાપરો.
હમ્મ, ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે..
સોશિયલ મીડિયાથી નવા ફ્રેન્ડસ પણ બને છે.
હા, પણ ઓનલાઈન ફ્રેન્સ પર ઇન્સ્ટન્ટલી ટ્રસ્ટ ના કરવો જોઈએ.
હા, સેફ્ટી ફસ્ટ.
બિલકુલ.
તારા માટે બેસ્ટ અહ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેવું છે?
મારા માટે તો યુટ્યુબ.
કેમ?
કારણ કે એન્ટરટેનમેન્ટ સાથે લર્નિંગ પણ મળે છે.
માટે ઇન્સ્ટાગ્રામ.
રીલ શો ગમે છે?
હા પણ એજ્યુકેશનલ કોન્ટેન્ટ પણ જોવું ગમે છે.
હમ ગુડ હેબિટ.
તને લાગે છે કે સોશિયલ મીડિયા સોસાયટીને ચેન્જ કરે છે?
હા ઘણું બધું ચેન્જ કરી દીધું છે.
કઈ રીતે?
કમ્યુનિકેશન ફાસ્ટ થઈ ગયું છે.
પહેલા લેટર્સ લખતા હતા હવે મેસેજ ઇન્સ્ટન્ટલી જાય છે.
હમ, વિડીયો કોલ્ થી દૂર ના લોકો સાથે પણ કનેક્ટ રહી શકાય.
અને ફેમિલી સાથે કોન્ટે કો કોન્ટેક્ટમાં, રહેવું ઈઝી બની ગયું છે.
હા ખાસ કરીને ફોરેનમાં રહેતા રિલેટિવ્સ માટે.
અને સોશિયલ મીડિયાથી ટેલેન્ટ પણ દુનિયા સમાજ આવી શકે છે.
હમ, સિંગર આર્ટિસ્ટ ડાન્સર બધા પોતાની કલા બતાવી શકે છે.
ઘણા લોકો ફેમસ પણ થઈ ગયા સોશિયલ મીડિયા સુધી.
હા પણ ફેમ સાથે રિસ્પોન્સિબિલિટી પણ આવે છે.
બિલકુલ.
સોશિયલ મીડિયાનો ઉપયોગ સ્માર્ટ રીતે કરવો જોઈએ.
ઓપન એજ હ માનું છું.
હમ બેલેન્સ મેન્ટેન કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
ઓનલાઈન અને ઓફલાઈન લાઈફ, વાંચવે બેલેન્સ રાખવું જોઈએ.
તેમ સાથે પર્સનલી મળવું પણ જરૂરી છે.
અ ફેમિલી સાથે ક્વલિટી સ્પેન્ડ ટાઈમ કરવું જોઈએ.
હમ અને, ફોન કરતા રિયલ કન્વશન્સ વધુ ઇમ્પોર્ટન્ટ છે.
તારો ફાઈનલ ઓપિનિયન શું છે સોશિયલ મીડિયા વિશે?
મારા માટે સોશિયલ મીડિયા એક પાવરફુલ ટૂલ છે.
અને જો સાચી રીતે વાપરે તો ફાયદા કરેક છે.
હમ અને ખોટી રીતે વાપરીએ તો નુકસાનકારક બ બની શકે છે.
એટલે રિસ્પોન્સિબલ યુઝર બનવું જોઈએ.
બિલકુલ સાચું.
અ અને મ આપણે સોશિયલ મીડિયાની વાત અધૂરી રહી રહી હતી.
હા હવે કન્ટેન્ટ ક્રિએટર્ વિશે વાત કરીએ.
આજે ઘણા યંગસ્ટર્સ કોન્ટેન્ટ ક્રિએશન તરફ જઈ રહ્યા છે.
હા રીલ્સ વિડીયોઝ પોડકાસ્ટ અને બ્લોગ્સ બનાવે છે.
તને કોન્ટેન્ટ ક્રિએશન ગમે છે?
હા મને શાયરી અને ક્રિએટિવ કન્ટેન્ટ જોવું અને શેર કરવું ગમે છે.
એ તો સરસ હોબી છે.
હમ પણ કન્ટેન્સશન બનવું એટલું ઈઝી નથી,
બિલકુલ બિલકુલ, રેગ્યુલર કોન્ટેન્ટ અપલોડ કરવું પડે.
હમ કન્સિસ્ટન્સી ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ સાચી વાત અને ઓડિયન્સ સાથે કનેક્શન પણ મેન્ટેન રાખવું પડે.
કેટલાક લોકો ઓવરનાઈટ સક્સેસ જોઈ છે,
પણ મોટા ભાગ સક્સેસ માટે સમજ સમય લાગે છે,
હા, પેશન્સ પણ જરૂરી છે,
તને લાગે છે, કે ફોલોઅર્સ ઇમ્પોર્ટન્ટ છે,
હા, પણ ક્વોલિટી ફલોબર્સ વધુ ઇમ્પોર્ટન્ટ છે,
હું પણ એવું જ માનું છું,
હમ્મ કારણ કે એક્ટિવ ઓડિયન્સ હોય તો એન્ંગેજમેન્ટ વધે
સાચા ફોલોઅર્સ ક્રિએટર્સને સપોર્ટ કરે છે,
હમ્મ અને ફેક ફોલોવર્સ લેવાનો કોઈ ફાયદો નથી,
હા, એ ગ્રોથ ને હેલ્પ નથી કરતું,
હા, અને સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે શું કહીશ.
આજે દરેક બિઝનેસ સોશિયલ મીડિયા માર્કેટિંગ કરે છે,
હ રેસ્ટોરન્ટ પણ ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,
ક્લોથિંગ બ્રાન્ડ્સ પણ રીલ્સ મૂકીને પ્રમોશન કરે છે.
હ થી ઘણા કસ્ટમર સુધી પહોચી શકાય છે,
અને ટ્રેડિશનલ એડવર્ટાઈઝિંગ કરતા સોશિયલ મીડિયા સસ્તા પણ પડે છે,
હ એ સ્ટુડ માટે પણ સોશિયલ મીડિયા યુઝફુલ છે,
હા, એજ્યુકેશનલ કોમ્યુનિટીઝ મળે છે, એક્ઝામ પ્રિપરેશન માટે ગ્રુપ્સ પણ હોય છે.
હજ આપડ ખુબ સરસ ડિસ્કશન છે,
હા તો હમણા બાદ મે વાત કરીશ ઠીક છે,
બાય
બાય બાય